બસ હચતોય ગયો તો, બહાર કાઢેલ નહી.
વસથીન ગયેલો હતો. ત્યાં તો થા કે જ ન તમ કે કાલ ન જોયો હતો.
કઈ બા કઈ બાજુ ની વર્તીઓ કરો
હું ગયો તો, આપડે સાળંગપુર બાજુ
સારંગપુર. હનુમાન દાદા ને દર્શન કર્યા કે નહી
હા ગયા થા ને
એવું હોય ને
હમ્મ
હમ્મ
અત્યારે નીકળી ગયા.
હમ્મ
ત્યારે નીકડી ગયા છેને.
હું તો નીકળી ગયો. અહીયા કેવું ખરે? આ તો કાલ ન જલો હતો આજ આવ
એવું હોય.
હમ્મ
તો આપડે તં ચોક ફરવા જવાનું ગોઠવો.
હઉ તો જીએ આઈ જ હું તો ગાડી લઈ કઈ બાજુ જાઉ
આપણો.
હમ્મ
હ આપ પહેલા ર કેવા જાઉુ
હમ હમ હા તોન કવામાં વાળી જોવાનું હા હતુ હે
હા ત્યા
જોવા લાયક સ્થળ હના છે, આખ
હા બાકી તો ફોટોગ્રાફી સારું થાય ત્યાં પણ બગીચામાં જોવા લાયક સ્થળ હારું આમ.
હમ્મ.
હ કેવા યાર સારું જ છે ને બાર થી વસ્તી આવે જોવા.
હા.
રવિવારે બહુ પબ્લિક હોય.
રવિવારે એમ પબ્લિક બહુ હોય એમને.
હમ્મ અમુક ટાઈમે મળતી હોય ને એટલે હુ જવું હો આ બાજુ આપડે પાટણમાં તોરણ કેવા હોય. બાજુ બધા હામ હામ.
હામ પછી આપડે જાઉં ડાયનોસોર ગેલેરી.
હમ્મ હમ.
ત્યાં પણ હમણાં
હા ડાયનોસાર પણ મસ્ત બનાવ્યું અવે તો.
ઓલ ઇન્ડિયામાં પહેલું જ છે ડાયનોસોર પાર્ક.
હા હમ્મ.
તે પચર રૂપિયાટ ડેલી લે.
હા હા. જોવાલાયક તો ત્યાં જ છે.
હા જોવા લાયક ડાયનોસર ના ગેટ
જુવા લાયક છે જ ને.
ગેટમાં એન્ટર થતા જ મેપ આંખો દોરેલો કાચના નકસામ.
હ હા.
બનોસન નું ત્યાં ત્યાં એક ઉપર જઈએ બીજા માળે તો હોલ છે.
હા હા.
તે ચશ્મા પહેરવા લે ને
હા હા.
આપડે જેવું લાગે ડાયનાસોર આપડી પાસે આવતા હોય ને એવું લાગે.
હમ્મ હામ અને ટિકટ ને ભાઈ.
એ ની અલગ ટિકિટ.
એન્ટ્રી ટિકિટ અલગ ને જોવાની ટિકિટ અલગ.
અંદર પ્લેન ટિકિટ વાલમાં બેસવાની
હમ્મ. ત્યાં પણ રહેવાની સુવિધા તો હશે બારની વસ્તી જ્યાં આવે ત્યાં.
હા રેવાની સુવિધા બાર રોડ ઉપર વાર્તાલ હોય.
હા હા.
ત્યાં જમી લેવું હોટલમાં હોટલ પણ સારી.
ચાલ તો તમારે સ્ટાફ વાન તૈયાર કરીજે હું ગાડી લઈને આઈ જઈશ.
હ ચાલો.
પાટામાં જે જે જગ્યા જોવા લયક હોય ને ત્યાં જઈ આવીશું.
હમ્મ.
હમ્મ. ભલે એક ના બે દિવસ થતા.
હવ.
હા ચાર પાંચ દિવસ કરાવવું કે ને પાઈ તો જવાનું
જાવાનું.
રાજકોટ બાજુ જવાનું હો ત્રણ ચાર દિવસ માટે.
ઈકો ગાડી લઈ એવું હોયને
હા
આપડે પછી આવું બીજા ચોપરવા જ આવુ
એ તો તમે નક્કી કરી દેજો તમારા સ્ટાફને બધા હુ, આવી જઈશ તમારે જે જગ્યાએ જવું હોય ત્યા લ જઈશ સારું જોવાલાયક છે, ત ત્યાં જવાનું વે
હ ચાલ
હમ મારે તો હજુ રાજકોટ ની અધી પેન્ડિંગ પડી હ પછી આપડ ચોટી લાવશે
હમ્મ
રૂ પલા બે દિવસ ખાવાનું કેમ
છૂટલા
હમ અહીથી રાતો તો જવાનું ત્યાં રાતો રોકાવાનું હ ત્યાંથી સવારે દર્શન કરશું હમ
એદો મણ્યાની
નાટલે ફેમિલી વધતી હ એટલા માટે
ફેમિલી હ
હમ્મ
સાર હજાર ત
ફેમિલી વતી હોય એટલે ના લઈજ
હમ્મ હમ્મ
હમ્મ બોલો બોલો કેું કેવું ચલા લેબમા
લેબમાં તો શાંતિ જ, બહુ નવરાશ. ટેસ્ટિંગ આવતું નથી
હમ્મ
હ સદન એવું છે તમારી બાજુ
વરસાદ સાંજે આવ્યો હતો.
હમ સાંજે આ તો ના અમારે રાત્રે સોટા પડ્યા તા હજુ જેવો જોુઓ તોવો વરસાદ નથી આ્યા
એવું એમ
હમ તમારે કેટલો ફડ છે બાજુ
માં તો એક ચાપટું આવ હતુ.
હમ્મ જમીન પરવાર એવું આવ્યું હશે.
હા બધું જમીન પર
હમ વરસાદ મુંબઈમાં છે, હજુ મુંબઈમાં એવું પેલા એવું હતું કે આપડે પંદર દિવસ મુંબઈમાં ભ અને પંદર દિવસ અહં પડે પણ આ વખતે તો મુંબઈમાં છે પણ આપડ નહી.
હ
હમ્મ આપડ બે દિવસ થી સવાર થી વાતાવરણ બંધાય ભાવ હોોચ બધું વાયદ ચાલ ને એટલે ખોલી જાય.
એવ
હમ્મ
હસા દો છોલી વખતે
એવ એમને
હમ્મ શું વાવેતરમાં શું કરો તમે
સારું તન મૂકું હે
વાવેતરમાં શું કર્યું?
મેકુ
હલો.